હ છો મજા
હા એકદમરસાામાં.
હા બોલો બોલો જો હું છે ને આજે અમારે ત્યાં પાણી બપોરે બંધ થઈ ગયું બોલો તો અમારે ત્યાં પાણી બપોરે બંધ થઈ ગયું તો હું બરાબર એ ટાઈમ જ વાસણ સ્થિતિ હવે એક જણના ત્યાં કામ ચાલે છે ને તો એને ત્યાં પાઈપ થી મે જેયને એ મે સપ્લાય બંધ કરી દીધું સપ્ય તો એના કારણે તકલીફ પડી તમને ખબર ઘસેલા વાસણ બધા મૂકી રાખવા પડ્યા અને પેલું અંદર થી મેં થોડું પાણી કાઢ્યું એમાં જોયા બે પાણી કર્યા એટલે મને એમ થ કે પાણી એટલું આપણે બચાવવું જોઈએ કે જેનાથી આવી ક્યારેક તકલીફ ઉભી છે ને તો આપને ખબર પડે હવે આજકાલની જે જનરેશન છે ને એને પાણી ન મહત્વ તો ખબર જ નથી. એકદમ જ નળ ચાલુ કરી દે છે અને બસ એ નળ ચાલુ ચાલુ ચાલુ ને ચાલુ રહી જાય બંધ કરવાની તો ખબર જ ના પ પડતી એ લોકો એટલે મારું માનવું એવું છે કે આપડે દરેક વ્યક્તિ એ પાણી બચાવવું જ જોઈએ જો આપડે અત્યારે પાણી બચી તો એ આપણને જ કામ લાગશે આપણને નહી તો ચાલ આવનારી પેઢી ને પણ એ વસ્તુ કામ લાગશે શું કેવું તમારું.
બહુ સાચી વાત છે અરે મારે ત્યાં તો કામ કરવા બેબી આવે છે ને એ તો. ચાલુ નડે તે વા ઉટકે એટલે મારેને ટોકવી પડે કે બેન પાણી તું ઓછું વાપર અહીંયા બીજા બધા પણ રે છે એ લોકોને પાણી જોશે પણ એ લોકોને છે ને એવી એક નહી અમને તો છે ને ચાલુ નળ ફાસ કામમાં કફાવે નહીતર અમને વાસણ ઉડકવા ન પાવે એ લોકોને ખરેખર ખબર નથી કે અત્યારના આપણી પાસે પાણીનોો જથ્થો બહુ જ ઓછો થઈ ગયો છે જો અત્યારના નહી બચાવીને તો આપડી આવનારી પેઢીઓને પણ પાણી માટે બહુ મુશ્કેલીઓ પડવાની છે એટલે તે અમે તો શું કર્યું છે કે અમારું માનતા નથી ને એટલે અમારી ફ્લેટમાં તો એવું સિસ્ટમ કરી છે કે સવારના બે કલાક ને સાંજના બે કલાક પાણી આપશું બાકીનું પાણી તમારે ઘરમાં ભરી રાખવાનું. એના હિસાબે દરેક પોતે ઘરે ઘરે અમે પાણી બચાવીએ છીએ અને અમુક અમારી સામેનો ફ્લેટ છે ને ત્યાં ચોવીસ કલાક પાણી નો છે અત્ય બધા એવું જ ગતે કે જ્યાં ચોવીસ કલાક પાણી આવે પણ એમાં એ લોકો એટલું વેડફેર છે એટલું વેડફેર એ તો બધા ફૂલ્લી ઓટોમેટિક અત્યારના વોશિંગ મશીન વાપરવા માંડ્યા જેના હિસાબે એક ડોલ બે ડોલમાં પાણી આપણે કપડાં ધોઈ શકતા એની બદલે એમાં ચાર ડોલ વપરાય એટલે આપણે જે રીતે કપડાં ધોઈ શકીએ એથી ડબલ પાણી વપરાય છે એમાં બીજું એ લોકોને અત્યારના છોકરાઓને પણ બસ ફુવારામાંનાવા જોઈએ છે. એટલે એમાં આપણે ડોલ થી જઈએ ને એના કરતા વધારે પાણી ફુવારામાં જાય તો આપણે પેલા તો આપણા બાળકોને સમજાવવા જોઈએ કે આ જે ડોલ છે ને એના નાતા શીખો એનાથી તમારે પાણી ની બચત થશે પણ એવું અત્યના કોઈ જાગૃત થતું જ નથી અરે અત્યના તો મોટા લોકો પણ ફુવારામાં જ નાય છે અને ફુવારામાં કેટલું વેસ્ટ પાણી બાથરૂમમાં જાય છે ને એ કોઈને જ નથી આવતું પ્લસ બીજું અત્યારના છે ને તમે જોુઓ હાથ ધોવું હોય મોંઢું ધોવું હોય કે બ્રશ કરતા હોય બ્રશ કરતા કરતા પાણી નો નળ ચાલુ હોય અને ઉપર ઉભા ઉભા બ્રશ કરતા હોય તો એ બધું ઝીણું ઝીણું ઝીણું આપણેે આપણા સંતાનોને કે્યા આપણે પણ ધ્યાનમાં લઈએ ને તો આપણે તે બચાવ કરી શકીએ તમે શું કયો છો એ બાબતે
સાવ સાચી વાત છે એટલે આવનારી જે પેઢી છે ને એને તો પાણી ન મહત્વ જ નથી સમજ પડતી હજ તમે જોવ ને તો બસ બ્રશ કરવાનું ચાલુ કર્યું અને પાણી ન નળ ચાલુ હજી તો તમે દાંત ઘસો છો ત્યારે પાણી ન નળ ચાલુ કરવાનું. એ સમજડતી પછી હવે નાવા ગયા તો એકોલ નળ ચાલુ કરી દીધો ડોલ ભરાય છે અને એ એક એક લને રેડ જાય છે રેડ જાય છે હવે નળે બ નથી કરતા રેડવાનુંી બંધ નથી કરતા. એક ડોલ ભરીને એક ડોલ નાનાવી લેવી હવે આપણે જોવા જઈએ ને તો એવરેજ પંદર લીટરની ડોલય દરેક ના ઘરમાં તો પંદર લીટર પાણી તો ત બ નાના વાળ દસ વર્ષ ના બાળકનેણી જોઈએ શરીર કેટલું હોય કે એ પંદર લીટર ઉપર પાણી જોઈએ કે એને એટલું નાવા માટે કદાચ ઘસી ઘસીને નાતા હોય તો તમારે પંદર લીટરથી વધારે પાણી જોઈએ છે. બસ માથા થી ઉપર નડી. જાય છે લ જ જાય છે જને અહ અમારે ત્યાં તો કેવું છે કે પાણીની કોઈ કમી જ નથી બસ ચોવીસ કલાક પાણી આવી જ જાય છે આવી જ જાય છે અને ચોવીસ કલાક પાણી ના આવે તોવ બ જ. દિવ મોટર બગડી તો પણ બધા ઘરમાં અલગ થી એસ્ટ્રા ટાંકી તો ભરી જ હોય જે પાણી એસ્ટ્રા ભર જોઈ જેને ત્યાં સોસાયટીમાં બોન બગડ્યો કે મોટર બગડી પોતાના ઘરની ટાંકી ચાલુ કરી દે એ પાણી લાવવાનું ચાલતી વ સમજતું નથી કોઈવ જ નથી લોકોરા પાણી બ થાય સોાયમાં તો ધૂમો પની જાય બોલો વોચમેન ના નામે કે વોચમેન કેમ પાણી છે તું રહ પાણી કેમ બંધ કર્યું કે તું કેવાતું નથી. પેલા એટલું એટલે મને એજ કે આજની જનરેશન ને જરાય કિંમત જ નથી જે મફત માં મળે છે એટલે બસ વાપરે જ જાાવ વાપરે જ જાવ આપડા બાપનું ક્યાં જાય છે એવી વાત છે આ મને ઘણી વાર એવું થઈ જાય. ની કિંમત સમજાતી નથી આપડ જયારે મોટા થયા ખબર છે અમે અમે જયારે ના થ ને ત્યારે તો અમારે કેું હતું તમે જેમ કીધું ને કે બે કલાક પાણી આવે અમારે તો બે કલાક થી નતું હતું સવાર સાઠ અમારે તો એક જ કલાક પાણી આવે એક કલાકમાં અમારે બધું જ પાણી ભરી રાખવું પડે તો અમે મોટા મોટા ડ્રમ બે ડોલો ચાર ડોલો એમ કરીને બધું કેટલું કેટલું ભરી રાખતા હતાા પણ એમાંથી જ આખા દિવસનોો વપરાશ કરતા હતા એટલે અમને પાણીની કિંમત ખબર છે અમે એ દિવસો જોયા છે પણ હવે જેમ જેમ દિવસો બદલાતા જાય છે ટેકનોલોજી આવતી જાય છે એમ એમ પાણીનો વપરાશ ખુબ અ લોકોકો આડ દડ વાપરે છે એટલે મારું માનવું એવું છે કે જો આપણે આપણા બાળકોને પાણીની કિંમત નહી સમજાયએ ને તો એ પેઢ ત્યારે નહી સમજે તમારે એટલે સમજાવવું જ પડશે કે ભાઈ વાસણ ખુલ્લા નળે નહી ધોવાના બ્રશ કરો ત્યારે નળ બંધ રાખો અથવા એક ગ્લાસ વાપરો એક ગ્લાસનુંું પાણી કોબળ કરવાવામાં ઉપયોગમાં લો એટલે એના પાણીની એટલી બચત જશે હવે હું તમને અત્યારની વાત કરું અત્યારે અમારે ત્યાં તો છે ને આરો આરો પ્લાન્ટ બધાના ત્યાં આવી ગયા છે હવે એ આરો પ્લાન્ટની તમ વાત કરું હવે આરો પ્લાન્ટ માંથી જે પીવાનું પાણી ભરવાના આવે ને એ પીવા સપોઝ આપણે પાંચ લીટર ભરતા હોય ને તો એની સામે દસ લીટર વેસ્ટેજ કાઢે છે એનો વેસ્ટેજ પાઈપ હોય કે જેમાંથી આપણે પાંચ લીટર કી ને તો એ દસ લીટર વેસ્ટેજ જાય છે એટલે એ પાણી છે ને એ બી એ લોકો છે સેંકમાં મૂકી દે ખુલ્લું પણ એવું ના થ એ પાણી હવે તો ચોખ્ખું જ ખરાબ જરાય નથી હોતું એમ એ પાણી આપણે ભરી લઈએ અને એને આવી રીતે મશીનમાં કે ઘરમાં કચરા પોતા કરવામાં કે પછી આપણે હાથ ધોવામાં વાસણ ધોવામાં એ પાણી વાપરી લઈએ. બોલો કોઈને એવી સમજ જ નથી હું અહં આવી ને ત્યારે મેં ધીમે ધીમે ધીમે કરીને ઘરમાં ચાલુ કરું પેલા તો મને ઘરમાંથી પણ ના જ પાડી કે એવું બધું તું કામ કરવાનું એ ભરેલા પાણી ન કોણ વાપરવાનું છે અને આમ જી તું ના પણ હવે આપડણે એવરેજ ત્રીસ લીટર પાણી ભરતા હોઈ પીવા ઉપર રોજનું કે ઘરમાં હોય પાંચ છ સદસ્ય હોય તો ત્રીસે એક લીટર તો જોઈએ કારણ કે થોડું રસણમાં પણ વપરાય અને પીવામાં પણ વપરાય તો ત્રીસ લીટર હોય તો ત્રીસ સમય સાહીઠ લીટર તો એ વેસ્ટેજ કાઢે છે તો સાહીઠ લીટર પાણી આપણે એમના જવા દેવા એવું નથી એ કચરાપોતામાં કે મશીનમાં કે પછી આપણે હાથ ધોવામાં એ બધુ બાથરૂમ ચોકડી ધોવામાં વાપરી લીતી એ પાણી તો નહી પછી તો મેં ધીમે ધીમે બી આદત પાડી તો નોકરને બી કીધું તો નોકરે પેલા તો મોઢું બગાડ્યું પછી એને મેં કીધું તારે કામ કરવું હોયને તો તારે આ રીતે જ કરવું પડશે એમ કરી કરીને મેં એ આખી સિસ્ટમ તૈયાર કરી હવે એસીની વાત કરીએ તો એસીમાંથી પણ પાણી પડે બરાબ જે એ આઉટડોર યુનિટ હોય એમાંથી પણ પાણી પડે તો એબી કેટલું હવે આખી વાત એસી ચાલે એટલે એમાંથી ટપક ટપક ટપક કરીને જોયું ને તો એમાંથી કેટલા બધા મીટર પાણી જતું રહે છે. તો કોઈને એવી સમજ નથી પડતી કે એ પાણી આપણે છોડવાની પણ તો આપી શકીએ છે જ ફૂલ ફૂલઝાડ છે એને તો ના આપી શકીએ તો પણ કોઈને સમજવું જ નથી બસ આપણે આપણું ક્યાં જાય છે એમાં આપણે તો મફતમાં જ મળે છે ને એટલેું આપણું શું જવાનું છે શું કેવું તમારું
બહુ સાચી વાત છે અત્યારના તમે જોઓ આપણને પાણીની તરસ લાગે તો આપડે આખો ગ્લાસ પાણી ભરીએ છીએ પણ એમાંથી અડધો ગ્લાસ તો આપણે ઢોળમાં કાઢી નાખીએ છીએ તો આપણે તો પેલા એ શીખવાડવું પડે આપણા છોકરાને કે બેટા જેટલી તરસ પણ પાણી વેસ્ટ ન કરો અત્યારના તમે બચાવશો તો જ તમારે આગળ કામ આવશે નહીતર આગળ કામ આવશે નહી અત્યારના જુવઓ એટલી બધી ગરમી પડે છે કે બધી જ જળાશયોને બધું જ સુકાવા લાગ્યું છે આપડે પેલાના જમાનામાં છે ને રોડ હતા રોડ હતા ને એટલે આપણા જમીનમાં પાણી ઉતરતું અને વરસાદ આવતો હવે તો વરસાદ ઓછો થઈ ગયો છે એટલા હિસાબે અને બીજું એ બધા રોડ ઉપર બ્લોક કરવા માયડા છે એટલે જમીનમાં પાણી જતું નથી એટલે એ રીતે તે ક્યાંય પાણીનો બચાવ થતો નથી અમારે તો અમારી સોસાયટીમાં જે વરસાદનું પાણી આવે છે ને એ સીધું અમારા કુવામાં ઉતરે ને એ રીતે અમે સિસ્ટમ કરી છે એવું બધા એ અવેરનેસ કરી અને પોતાની અગાસીનું પાણી હોય ને એ અગાસીનું પાણીની લાઈફ સીધી પોતાના અ જમીનમાં ઘરની જમીનમાં ઉતરે ને એવું કરવું જોઈએ અથવા પોતાના ઘરમાં બોર હોય એમાંય પાણી જાયને એ રીતે કરવું જોઈ તો આપડે પાણી વગર હેરાન નહી થઈએ બેન નીતર એક એવો સમય આવશે કે દરેક વ્યક્તિ દીથ આખા દિવસથી બે ડોલે માંડ બધાના હાથમાં આવશે એવો જમાનો આવી જવાનો છે બેન એટલે અત્યારથી આપણે પાણીને જાગૃતતા લાવવી જ જોઈએ આપણે આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ આડોશ પાડોશ ભઈ અવેરનેસ લાવવી જોઈએ એમ કરીશું ને તો આગળ જતા આપણે પાણીનો બચાવ કરી શકશું બરાબર કે નહી બેન
સાવ સાચી વાત છે તમારી અને આપણેે જ જાગૃત નહી થઈ જઈએ તો આપણે આવનારી પેઢીને શું સંસ્કાર આપીશું એટલે આપણેે જ જાગૃત થવું જોઈએ આપણે જે સિસ્ટમ આપણે જે રીતે સિસ્ટમ બનાવીશું અને જે રીતે એને ચલાવીશું એજ પ્રમાણે ચાલો આપણા બાળકો પણ આપણી જોડેથી જ શીખવાના છે સારું બેન ચલો તો પછી હું વાત કરું તમારી જોડે શાંતિથી મારે થોડું કામ આવી ગયું છે.
બહુ સાચી વાત છે તમારી
ચાલો તો આપડે પછી વાત કરીએ.
હા બેન ચલો આવજો હ
આવજો